હલો
હેલો
આવે છે હસ
હ હ આવે છે અવાજ
બરાબર આવે છે ને
હા હા આવે છે આવે છે
અચ્છા કેમ છું મજામાં
હ બસ મજામાં તું
બસ મજામાં બસ આજે ઈચ્છા થઈ શિક્ષણનુંું મહત્વ વિશે ચર્ચા કરીએ કારણ કે આ વસ્તુ તો દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલું છે
હા ખરે ખર અ મારા મત મુજબ શિક્ષણ જીવનની સૌથી મોટી સંપત્તિ છે પૈસા અને સંપત્તિ હોય શકે પરંતુ શિક્ષણ કોઈ છીનવી શકતું નથી
એકદમ સાચું પહેલા તો આપણે સમજી કે શિક્ષણ એટલે શું ઘણા લોકો માને છે કે માત્ર શાળા કે કોલેજમાં જઈએ ભણવું એટલે શિક્ષણ પરંતુ એવું નથી શિક્ષણ નો અર્થ માત્ર પુસ્તકો નું જ્ઞાન મે નથી શિક્ષણ આપણને વિચારવાની શક્તિ સારા સંસ્કાર શિસ્ત અને જવાબદારી પણ શીખવે છે એટલે કે શિક્ષણ આપણને એક સારા વિદ્યાર્થીમાંથી એક સારા નાગરિક બનાવે છે
હા શિક્ષિત વ્યક્તિ પોતાનું અને સમાજનું ભલું કેવી રીતે કરવું તે જાણે છે તે દરેક નિર્ણયજ સમજદારી થી લે છે
હા આજે દરેક ક્ષેત્રમાં શિક્ષણ જરૂરી બની ગયું છે ડૉક્ટર એન્જિનિયર શિક્ષક બેંક કર્મચારી પોલીસ અધિકારી કે ઉદ્યોગપતિ દરેક માટે યોગ્ય શિક્ષણ જરૂરી છે
હા સાચી વાત છે જો કોઈ વ્યક્તિ શિક્ષિત ના હોય તો તેની રોજિંદા જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓ આવે છે જેમ કે ફોર્મ ભરવું બેંક નું કામ કરવું સરકારી યોજના સમજવી અથવા ડિજિટલ પેમેન્ટ કરો
હા આજે તો લગભગ દરેક કામ ઓનલાઈન થઈ રહ્યું છે એટલે શિક્ષણ સાથે ટેકનોલોજીનું જ્ઞાન પણ જરૂરી બની ગયું છે અને શિક્ષણ વ્યક્તિ નો આત્મવિશ્વાસ પણ વધારે છે અને શિક્ષિત વ્યક્તિ લોકો. સામે નિર્ભયતાથી પોતાની વાત રજૂ કરી શકે છે.
હા સાચી વાત છે. અને ઘણા લોકો માને છે કે શિક્ષણ નો હેતુ માત્ર. નોકરી મેળવવાનો છે શું આ વાત સાથે સમજ છે.
ના નોકરી મેળવીએ એ શિક્ષણનો એક ભાગ છે. પરંતુ સાચો હેતુ તો સારો માણસ બનવાનો. યોગ્ય નિર્ણય લેવાનો અને સમાજ માટે ઉપયોગી બનવાનો છે.
હા સાચી વાત છે. મને લાગે છે કે શિક્ષણ માણસના વ્યક્તિત્વ ન વિકાસ કરે છે. બોલવાની રીત વિચારવાની રીત અને વર્તન. બધામાં સકારાત્મક ફેરફાર આવે છે.
હા બિલકુલ. શિક્ષિત વ્યક્તિ સમય નું મહત્વ સમજે છે નિયમોનું પાલન કરે છે. અને અન્ય લોકો નો આદર પણ કરે છે.
હા એ સાચી વાત કરી તમે.
આપણા માતા પિતા પણ આપણને શિક્ષણ આપવા માટે ખૂબ મહેનત કરે છે તે એવું ઈચ્છે છે કે આપણી જીવનમાં સફળ બનીયએ.
હા અને શિક્ષણ એ એવું રોકાણ છે. જેનું પરિણામ આખી જિંદગી મળે છે.
હા. ઘણા મહાન લોકોનું જીવન જોઈએ તો સમજાય છે કે તેમને શિક્ષણ. અને સતત શીખવાની ટેવના કારણે જ સફળતા મેળવી હતી. હમ.
હા સાચું કય્યું એટ શિક્ષણ ક્યારે પૂરું થતું નથી. જીવનના દરેક તબક્કે આપણે કઈક નવું શીખતા રહીએ છીએ.
હા. એટલે જ કહેવાય છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી.
હા હું પણ એ વાત સાથે અ ખુબ જ સહમત છું.
હા.
મન હા હા બોલ
મારા મત મુજબ શિક્ષકોનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વ્યક્. તિને આત્મનિર્ભર બનાવે છે શિક્ષિત વ્યક્તિ પો. પોતાની મહેનત અને જ્ઞાનથી જીવનમાં આગળ વધી શકે છે.
હા સાચી વાત છે શિક્ષણથી વ્યક્તિને સારી નોકરી. અને સારું ભવિષ્ય મળવાની તક વધે છે.
હા પરંતુ માત્ર નોકરી જ નહીં. શિક્ષિત વ્યક્તિ પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે. અને બીજા લોકોને રોજગારી આપી શકે છે.
હા. આજના સમયમાં દરેક ક્ષેત્રમાં સ્પર્ધા વધી રહી છે. આવી સ્થિતિ માં ગુણવત્તાયુક્ત શિક્ષણ બહુ જ જરૂરી છે હે ને.
હા ખરેખર. શિક્ષણથી સમસ્યાઓને સમજવાની અને તેનો યોગ્ય ઉકેલ. શોધવાની ક્ષમતા વિકસે છે.
હા.
ઘણા લોકો કોઈ પણ અફવા પર. તરત વિશ્વાસ કરી લે છે શું શિક્ષણના બાબતમાં. મદદરૂપ થાય છે.
હા જરૂર અ શિક્ષિત વ્યક્તિ છે ને કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની સાચી તપાસ કરે છે તે તર્ક અને સમજણીથી નિર્ણય લે છે
હા એટલે શિક્ષણ આપણને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ આપે છે
હા. હા હા અને તે અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ તો તેથી દૂર રહેવામાં પણ મદદ કરે છે.
હા. શિક્ષણના કારણે લોકો પોતાના અધિકારો અને ફરજો વિશે પણ જાગૃત. બને છે.
હમ સાચું કીધું ને શિક્ષિત છે ને શિક્ષિત નાગરિક મતદાન નું મહત્વ સમજે છે. કાયદાનું પાલન કરે છે અને સમાજના વિકાસમાં પણ ભાગ લે છે.
હા હવે થોડું પડકારોની વાત કરીએ. શું આપણા દેશમાં દરેક બાળકોને સમાન શિક્ષણ મળે છે.
એટલે આ એક દુર્ભાગ્ય છે કે હજુ પણ એવું નથી. ઘણા ગામડાઓમાં સારી શાળાઓ. શિક્ષકોને જરૂરી સુવિધાનોો અભાવ છે.
હા આર્થિક મુશ્કેલોને કારણે પણ કેટલાક બાળકો અભ્યાસ અદવત ચ્જે છોડી દે છે.
હા અને સરકાર અને સમાજ. બંને આવા બાળકોને શિક્ષણ સાથે જોડાયેલા રાખવા પ્રયત્ન કરવા જોઈએ.
હા આજે વિદ્યાર્થીઓ પર અભ્યાસનું દબાણ પણ ઘણું વધી ગયું છે.
હા સાચું. માત્ર પરીક્ષામાં સારા ગુણ લાવવા કરતા. વિષય ને સમજવું વધુ મહત્વનું છે.
હા એટલે શિક્ષકનો હેતુ માત્ર માર્ક્સ મેળવવાનો નથી. પરંતુ જીવન માટે તૈયાર થવાનો છે.
હમ જો બ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓમાં સારા મૂલ્યો. શ્રેષ્ઠ અને આત્મ આત્મવિશ્વાસ હશે ને. તો તે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકશે.
હા આ તો માતા પિતા અને શિક્ષકોની પણ મોટી જવાબદારી છે. તેઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેમની ક્ષમ તા મુજબ આગળ વધવામાં મદદ કરવી જોઈએ.
અને મને લાગે છે કે સાચું શિક્ષણ એ છે જે વ્યક્તિને સારો માણસ બનાવે.
હા હું પણ એ જ માનું છું શિક્ષણનું મૂલ્ય માત્ર ડિગ્રીમાં નહીં પરંતુ વ્યક્ તિના સારા વિચારો અને સારા કાર્યોમાં દેખાય છે.
હા આ તો તમે ખુબ જ સાચી વાત કીધી.
હા. કોરોના પછી તો ઓનલાઈન શિક્ષણનો ઉપયોગ ઘણો વધી ગયો છે.
હા હા ખુબ જ સાચી વાત છે. અ ત્યાર પછી તો ઝુમ ગૂગલ મીટ અને અન્ય મોબાઈલ એપ્લિકેશન જે છે ઓનલાઈન પ્લેટફોર્મ. દ્વારા વિદ્યાર્થીઓએ ઘરે બેઠા અભ્યાસ ચાલુ રાખ્યો હતો.
હા
હ ઓનલાઈન હા હા બોલો
ઓનલાઈન શિક્ષકનો મુખ્ય ફાયદો તો એ છે કે સૌથી મોટો ફાયદો સમય અને સ્થળની મર્યાદા રહેતી નથી. વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ કરી શકે છે. અને જો કોઈ વિષય સમજાયો ન હોય તો વિડિયો ફરીથી જોઈ શકે છે. સાચી વાત ન.
હા સાચી વાત છે અને એ ઉપરાંત તો. વિશ્વના જાણીતા શિક્ષકોના લેક્ચર પણ હવે સરળતાથી ઉપલબ્ધ છે.
હા પરંતુ ઓનલાઈન શિક્ષકના કેટલા ગેરફાયદા પણ છે. દરેક વિદ્યાર્થી પાસે મોબાઈલ લેપટોપ અથવા ઇન્ટરનેટ હોવું જરૂરી નથી. આ કારણે ઘણા વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવે છે.
હા અને સતત મોબાઈલનોો ઉપયોગ કરવાથી આખો. પર અસર પડે છે અને ધ્યાન પણ ભટકી જાય છે.
હા એટલે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના શિક્ષણનું સંતુલન જરૂરી છે.
હમ. હવે કારકિર્દીની વાત કરીએ તો શું સારી કારકિર્દી માટે માત્ર ડિગ્રી પૂરતી છે.
ના ડિગ્રી સાથે કૌશલ્ય અનુભવ. સારી વાતચીત કરવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ પણ જરૂરી છે.
હા આના વિશે આગળ કેશું.
ના બસ આટલું જ એક વિદ્યાર્થીને ખબર પડી જાય. તો બહુ છે.
હા સાચી વાત છે.
હા તો મળલએ ફરી.
હા હા સારું સારું.
હા.